હલો
બોલો બોલો ભાઈ.
કેમ છો મજામાં એકદમ?
હે એમ કેવું ચાલે છે?
બસ સરસ ચાલે છે તમારે કોહ?
બસ આપડે પણ સરસ ભાઈ મોજ ચાલે મોજ
એમ ક્યાં આ હતા?
બસ આ જોવું ને હમણા જમ્યા આ મોડા મોડા બાર હતા હોટલમાં જમવા ગયા તા કોણ
બરાબર કેમ હોટલમાં
બસ આજે થોડુંક છોકરાનો બડે હતો. તો બધા ફેમિલી એમ કે કે ચલો ને હોટલમાં જમીએે તો બડે ઉજવીએ.
ના બરાબર છે ઉજવો જ જોઈએ.
હા અને કેક કાપી ત્યા હોટલમાં અમારે સામે જ બનસી હોટલ ટલછે
અચ્છા અચ્છા શું શું નામ છોકરાનું?
નિસર્ગ
અછાયાનો બડે હતો એમ ને. અમારે પણ કોન વિશ્વનો બડે આવવાનો જ છે. તો અમે એ વિચારી રહ્યા છે કે ફાઈવ સ્ટાર હોટલમાં જઈએ અમદાવાદ.
જો જોરદાર આયોજન કર્યું તમે તો અમદાવાદ ગોઠ્યું હે.
હાવ. ભગવાનની મહેરબાની છે પેમેન્ટ આવે છે શું કરવાનું સોક મા મોજ કરતા છોકરા.
ના સો ટકા વાપરવા જોઈએ પછી કશું વાપરવા મળવાનું નથી એમ.
છોકરાઓ ખુશ થાય.
હા છોકરાઓ ખુશ થાય સો ટકા અને શું ગયા બરા છોકરાઓને મૂલ વર્સમાં એકાદ દિવસ આવો મળતો હોય તો મજા લેવી જ જોઈએ અમને પણ.
થી જોઈએ પાછું કે ત્યાં અમદાવાદ ની અંદર કાંકરિયા તળાવ ને બધું ખરું ને. ત્યાં થોડુંક પર્યાવરણ મતલબ પૂછે છે એટલે થોડું માઈન્ડ ફ્રેશ થાય બાળકોનું.
હ પર્યાવરણ વિશે તો તમે જોરદાર વિચાર્યું કે આમ જવું જોઈએ એમ ફરવું. પારું મને થોડું પર્યાવરણ થોડું હે આ બધું આ પ્રદુષણ થતું હોય ને મન તો એ ગમતું જ નથી યાર.
હા તો એના જવાબદાર આપડે પોતે જ છીએ ને.
સાચી વાત છે પણ લોકો યાર કેટલું અતારે એમને એમે ધુમાડ ડા ઉડતા હોય આ રી્ષા વાળા તો અમુક આખું એક્સપાયર થઈ ગયું હોય શા છતાંય રિક્ષા ચલાવતા હોય ને ધુમાડા
એ તો સાચી વાત છે પણ આમાં શું આનું હ એ જાળવાની જવાબદારી આપણી જ છે અને આપણાથી જ શરૂઆત કરવી જોઈએ. આપણે બધા એમ કહીયે કે પર્યાવરણ કરું જોઈએ કરું જોઈએ પણ આપણા ઘરે કેટલા વૃક્ષો આપણે વાહીએ છીએ આપણે કેટલાક છોડો વાહીએ. સવો કો દિવસ આપણે વિચાર કર્યો
ના આપડે એ વિચાર નહી કર આમ તો સો ટકા વૃક્ષો આવવાજ
હા તમે સિટીમાં રહો છો બરાબર તમારા ઘરે કોઈ વૃક્ષ ખરું છોડ ખરું.
ના પણ આમાં તો સિટીમાં તો આવું બધું કય છે.
હા એજ હ એજ છે ને અ તમે સિટીમાં અમે ગામડમ સિ તો પણ અમારે નથી.
હમ્મ પણ તમાર તો શું ત્યાં આવે એવી જગ્યા હોય તમે ગામડામાં તો તમે રેતા હોય ત્યાં તમે આજુબાજુ જાડ જાડી કરી દો તો.
હા ચાલે એવું જ છે ચાલે એવું છે પણ આપડણે પછી કોચતા. સરકારને બધા કે ભ પર્યાવરણ નથી આપણે શરૂઆત આપણાથી કરવી જોઈએ.
હા એ તો તમારી સો ટકા નહી પણ આમ પાંચસો ટકા નની હજાર ટકા વાત સાચી હજાર ટકા તો હોય નઈ આમ તો સો ટકા તો સોજ હોય.
ઓછો આ પણ કે કરું છે.
પણ એમ કે એટલી જરૂરી વાત તમે કરી કે શરૂઆત તો આપણાથી જ થવી જોઈએ એમ.
હમ્મ પછી આપડું કોઈ કહેવાય કે પાઈ આવું કરે એમ. હું હું જ ગોળ ખાતો હોવ.
હું એક પ્રોજેક્ટમાં કામ કરતો હતો પેલા તો અમે અ હું આત્મા અનેને બાાયફ એક સંસ્થા હતી બાાયફ કરી ખેડૂતોને લગવી હા એટલે અમે ત્યાં એક સંસ્થામાં કામ કરતા હતા વૃક્ષો મેં ગૌરવ રહ્યા ત લોકોને આપ્યા તા અમને આગળ થી મળ્યા તા. તોમે અમુક લોકો એ તો કે વા આવ્યા પણ નતા છતાં પણ એમને મન આપ્યા કે લે તાર જોતા હોય તો લઈ જા. તો મેં તો લઈ લીધા દરેક ખેડૂતને બે આપવાની જગ્યાએ પાંચ પાંચ આપ દીધા પણ મે પૂરો પ્રયત્ન કર્યો હતો કે લાવ આપીએ ને એ લોકો
પછી પછી એ જાગૃત નો વિષય આવે. તમે તો આપ તમે આજે જુઓ કે પ્રવેશો ઉત્સવ હમણાં આ ચાલુ છે બરાબર. ત્યાં સાથે સાથે વૃક્ષો પણ વવરાય છે એનો પણ તમને ફોટા જોવા મળતા હશે. ફેસબુક ઈન્સ્ટાગ્રામ નિ અંદર
આ બધા હોય છે સો ટકા.
કોઈ પણ આપણે કોઈ નામ ના લેવા પણ કોઈ નેતા હોય નહી તો કોઈ પણ વ્યક્તિ ફોટા પણ આવે અમે આટલા વૃક્ષો વાવ્યા. પણ એ વૃક્ષો પાછળ તમે વૃક્ષ મોટું થયું કે નહીં એના પછી કોઈ જતન એનું કર્યું કે નહીં એનું કોઈ તમે સાર સંભાળ લીધી?
હા અમનેમ ડેટા ડાયરેક્ટ આવી જાય કે આટલા વા આવ્યા એમ.
એ અમદાવાદનો એક વિડીિયો મેં જોયો હતો ન્યૂઝ ન્યૂઝ
હા હા.
કે અમદાવાદની અંદર એક કરોડ વૃક્ષો વાવાનું મ્યુનિસિપાલટી જે કહેવાય ને આની જે માહ મહાનગરપાલિકા અમદાવાદની.
હા હા.
એને એવું કીધું અમે આટલા વૃક્ષો વપરાયશું એમ. એક વર્ષે લાખ બીજા વર્ષે બે લાખ બીજા વર્ષે ત્રણ લાખ એમ એમ કરીને પાંચેક વર્ષમાં એક એક કરોડ વૃક્ષો આવવાની પાંચમા વર્ષે એક કરોડ વૃક્ષોવાની જવાબદારી હતી.
બરાબર.
વૃક્ષો તો અમદાવાદમાં દેખાતા પણ નથીમ કે ન્યુઝ વળે એ કીધું કે આટલા વૃક્ષો કે અમને દેખાતા નથી. અને એની પાસેનો ખર્ચો સો સો કરોડ બતાયેલો છે.
બરાબર.
એ પ્રમાણે વૃક્ષો નથી એું દેખાતા અને એ પાળ જતન થયું કે નહી અને એની તમે શું સાભળી લીધી તો એવો કોઈ ચોક્કસ જવાબ નથી કોઈ આરટીઆઈ કરીએ શે.
હા હા.
આરટીઆઈ કરી શકાય એમ કે તમે આટલું આટલું વૃક્ષો પાસણ કર્યું તો શું થયું અમ તો એમાં જવાબ ના બરોબર હતો એમ કે કઈ જ નહી એમ.
હમ્મ હમ્મ હમ્મ.
કોઈ ખ્યાલ નહી એક સાચું એક ખોટું છે.
હા સો ટકા તમારી વાત સાચી છે ને આવું આ વધારે નહી પણ પચીસ ટકા ધારો કે પાંચ કરોડ કે આ એક કરોડ ભી વૃક્ષ હોવાના તો પચીસ લાખ તો હોવા જોઈએ ને.
હમ્મ.
પચીસ લાના ચોથા ભાગના તો હોવા જોઈએ અરે હું તો કઉ દસ ભાગના તો વૃક્ષો ઉઊભા હોવા જોઈએ ને દસમો ભાગ પણ બચે ને સાહેબ તો ઘણું કેવાય એટલા વૃક્ષો તો થઈ ગયા છતાં પણ એટલા હશે જ નહી એમ.
લાવું છે
અમે એટલે એના જવાબદાર મૂલ્ય અમે આપણેે જ છીએ એમ ધારો કે મેં નોકરી ચાલુ આમ રેમવા અયો ધારો કે નોકરીએ કે તમારે વૃક્ષો વાવના એમ હવે મને વૃક્ષ ઉપર પ્રેમ નાને હરુભન ના નોકરી મલી હી હોય એટલે કરવા ખાતર કરતો હુ
એ એ પણ પછી પીલું થાય ભેસ આગળ ભાગવત જેવું
હા પેલોને નેતા બિચારો શું કરે એમાં પછી નેતા એ તો એને પગાર ઉપર રાખ્યો કે લે ભાઈ વાવજે પેલો તો વાયો ના વાય હું કઈ જાય તો શું એને હુ પડી હોય એટલે આમાં તો શું પર્યાવરણ પ્રેમી હવે બધા તો પર્યાવરણ પ્રેમી હોય હોએ પણશ્ન હે હા પણ પર્યાવરણ પ્રેમી હોય તો એ સારી રીતે જતન કરી શકેએ
અને એવાને જ આપવું જોઈએ કે જે વિશ્વાસ હોય જેને પર્યાવરણ પર પ્રેમ હોય હમ જેને પ્રેમ હોય એમ
અને પ્રેમ હોય ને પૂરેપૂરી કાળજી લઈ શકે એમ એને પૂરેપૂરું પગાર તો ઠીક વસ્તુ પણ એને પૂરેપૂરો ન્યાય આપે આપી શકેને સાહેબ એવા વ્યક્તિને સિલેક કરો જોઈએને તો જ એને પગાર ને બધું હું તો કેને પાંચ વર્ષને કરાર કરયોને ધન્યવાદ અ દસ ટકા પેમેન્ટ રિલીઝ કરવું જોઈએ બીજું દસ દસ ટકા કરતા કરતા જો સાહેબ તો એ ન્યાય આપી શકે બાકી તો મને લાગતું નહી કે ચાડ પણ ત્યાં હાજર હોય કાંકા ચાડ જ ચોરઈ જાય
સાચી વાત છે
હા આવું બધું બનતું હોય એમ ચુંરાઈ જાય એટલે મતલબ વાયુ જ ના હોય એમ
હા એટલે રહેેવાનું એટલે શું પહેલા તમે જોઓ ને ભાઈ કે બે ત્રણ વર્ષ પહેલા ગરમી ઓછી હતી અત્યારે દિવસે દિવસે ગરમી વધતી જાય છે એનું પણ કારણ શું કે વૃક્ષો ઓછા છે દિવસેને દિવસે રોડ રસ્તા પોહોળા થતા જાય છે કન્ટ્રક્શન થાય છે ત્યાંથી વૃક્ષો કપાતા જાય છે એક વૃક્ષ કપાય એટલે કેટલું મોટું નુકસાન થાય પલા તમે એની સામે દસ દસ વૃક્ષો હો પણ એ એ દસ વૃક્ષ ક્યારે મોટા થાય
હમ હા ક્યારે બહુ ટાઈમ લાગી જાય સો ટકા હા અત્યારે મોટી મોટી જાડીઓ કપાઈ જાય પસિસ હા મોટી મોટી મોટી જાડીઓ હમણા આપેલી અરવલ્લી ની કઈક જફા મારી ચાલુ હતી ને આ માની લો કે આવી કોઈ જાડીઓ કપાઈ ગઈ તો શું થાય સીધે સીધું વાવાઝોડું હોય તો સીધું એન્ટર થઈ જાય વરસાદ નું પાણી હોય તો વરસાદ નું પાણી સીધું એન્ટર થઈ જાય અને કુદરતે આ જે હા કુદરતે જે કઈ મુ મૂક્યું છે આ બધું એપણ કઈક જરૂરી હશે તો જ મુૂક્યું હશે ને
હા એટલે એટલે જ ને
કઈક રચના તો હશે જ કુદરતી
હા એ તો ખરું જ
હમ પર્યાવરણ નો બહુ મોટો પ્રશ્ન છે હા આપણે કોઈ અને મોટા વ્યક્તિ નિર્ણય લેતા હોય તો એમાં આપણે કશું કરી શકીએ
ના એ બી ખરું ને કુદરત સામે પછી આપડું કુદરત સામે પડે એનું કાપી નાખી બનાયલું કુદરત પણ જય્યારે રૂઠે ત્યારે બધું લઈ જ જાય તમે વૃક્ષો કાપીને બધી કંપની ઉભી કરી્યું હોય પછી કુદરત લઈ જાય એમ
આ વાત સાચી છે.
હ ર રહેવાનું.
હમ્મ હવે આ તો શું જનરલી બસ બીજું રેડી ભાઈ અને હમને બીજું કોઈ પર્યાવરણ વિશે તો ઘણું બધું છે પણ હવે કરવું શું પ્રદુષણ એટલા બધા થઈ ગયા છે. આપણે તમને રિક્ષા વાળા નહી કતા તમાડા કાઢતા જ હોય આખું એક્સપાયર થઈ ગયું હોય. છતાં પણ એની એક ચલાય રાખે એમ
ગેસ વાળું આ આવી ગયું છે ને
હા તો એનાથી વી સારું છે થોડું ઓછું થઈ ગયું પણ આ સરકાર શું ભાવ એને પેટ્રોલ ડીઝલ ગેસ બધું હરકું થઈ જાય તો પછ એ તો પાછું કેરોસીન રેડવાનું છે ને જો કે કે કેરોસીન બનશે પણ મલ તો એ એવું જ થાય એવું કઈક સતું મળતું હોય એ સસ્તું જ નાખવાનું છે ને એટલે સરકારે પણ સમજવું થોડું સમજવું જોઈએ થોડું
હા એ ખરું અને કેરોસીન પાછું ચાલુ થવાની વાતાવરણ ચાલુ હતી પછી.
હા એવું કઈક
પેટ્રોલ પંપ ઉપર મળશે એ એવું ક વાત નથી હવે ક્યારેય મળે હાલ તો મળેતું જ નથી અમારે મારે હાલ એક લેબમાં બરાબર ત્યાં ત્યાં કેરોસીન જોવુંશે પણ કેરોસીન જ નથી
તમારે શું જરૂર પડે છે ત્યાં?
માટી જે ફૂલતી હોય ને
હમ્મ હમ્મ
દસ ગ્રામ માટે દસ ગ્રામ ના બે સેમ્પલ લઈએ દસ દસ ગ્રામ ના એના સો એમ એલ પાણીમાં પાણીમાં નાખવાનું અને સો એમ એલ કરું છે નાખવાનું એટલે પાણી વાળી જે માટી હોય ને એ ફૂલે એટલે દસ દસ નાખ્યું ને તો બહાર થાય ચૌદ થાય અને એ રીતના આ કે તો બે ત્રણ ફૂલ એમ એના ઉપરથી કેલ્ક્યુલેશન કે કેટલી જે માટી છે એ તમારી ક્લે સોઇલ છે
તો પણ એમ નહી કેરોસીન ની શું જરૂરી એવું શું એમ એવું એમ પાણી ના ચાલે?
હમ્મ પાણીમાં તો ફૂલી જાય ને માટી એમાં પેલા ફૂલે નહ મારી
કે એવું તો કેરોસીન ન શું આવે કે ના પૂલે.
કેરોસીન નો ગુણ ધર્મ છે ફૂલવા ના હા હ શું અમે એ કેરોસન એનો યુઝ ના કરાય
અચ્છા
યુઝ ના કરે ફેંકી દેવું પડે્યારે તો અમે એનો એટલો યુઝ કર્યો છે ને સાહેબ એ કે બને એક જેવું લાગે છે આમ તો કેરોસીન નો કલર વાદળી હોય
હા સાચું.
આજે અમે એનો યુઝ કર્યો ને પાણી અને કેરોસીન બે સેમ કલર થઈ ગયા છે આજે
એવું છે ને
હા તમે એમ ના કોહ કે કેરસજકસ પાણી છે.
એવું છે એમ
રંગું પડેે કેરોસીનને કેરોસીન રેડું ખરા ડબુ હા એટલે હા હા એ જ એટલે કે કે નથી હા વાપરતા વાપરતા રંગ આખો બદલાઈ ગયો
બદ લાઈ ગયો એમ
હમ
બરાબર બસ બોલો બોલો બીજું કો
બસ એકદમ મજામાં ઘરમાં બધા મજામાં પપ્પા સુઈ ગયા છે. તે અ